શૈલેષભાઈ
કઈ બાજુ છો?
કઈ નય જો અત્યારે નાસ્તો બાસ્તો કરી ને બાલ્ બાલ્કની માં બેઠા ભાઈ.
એવું છે.
તમે ક્યાં છો?
અમે બસ જો અત્યારે તો હું કે બે ત્રણ દિન ની રજા હતી એટલે ઘરે આયવો છું.
ઘરે છો એમ.
હા.
હમમ તમારે તો પણ નજીક ને નજીક જ હશે ને કેવીડી થી પાલડી તો નજીક જ થાય આપડે.
હા આમ નજીક જ કેવાય.
હમમ એટલા હારુ નજીક જ કેહવાય અમદાવાદ. તમે તો હોસ્ટેલમાં છો કય જગ્યા.
હા એ દીવમા જ છે કે આખો દિને જવું આવું તું કય ફ્રેન્ડ ની પેલી હોસ્ટેલ જેવું છે તેના હાથે રેહતો બે દી આટો મારવા આવ્યો જ ઘરે.
એવું છે એમ તે શું કેય તમારે દીવ.
હારામા હારું છે એમ કોલેજ અમના હું કેય એક નંબર બધું હાલે છે. નવા સ્ટુડન્ટ આયવા છે તે બધું અમારે તો ઓછું કામ હોય અત્યારે.
હમમ હમમ.
એ એનું બધું હાલે છે ને ભણવા ભણવાનું બધું રેડી જ ચાલે છે.
એવું છે ને એમ. તમારે તો ફંક્શન હાલતા છે ને આજે મેં સ્ટોરી જોઈતી કોને કોક ની જોઈતી. એફઆઈ વાળા ને નવા સ્ટુડન્ટ આવી જશે ને ઓલો આલે ફંક્શન.
હા હા.
હમમ હોવા ફંક્શન બક્શન ને તમારે તો જોરદાર હોય ભાઈ.
હા અમારી યે એમ ફંક્શન નું પ્રમ દિયુ તું
હમમ. અમારે તો સાલું એવડી મોટી કોલેજ છે બાવડી કોઈ દી ફંક્શન જ જોઈ નથી અમારી કોલેજમાં કે ફંક્શન હોય.
એવું સે.
હમમ ફંક્શન તો અમારે લાગે વળગે જ નય.
હા અમારે પરમ દી જ હતું.
હમમ.
હા.
એવુ એમને તો હમણાં નવા નવા જુનિયરો શુરુ થઈ ગયા હે ને આવવાનું.
હા ઈ પરમ દી હતું તી માં અમારે થોડુંક કામ હતું એ બધાને જવું પડ્યું હતું બીજા સેમેસ્ટર વાળા એ.
હમ એવું છે પ્લેસમેન્ટ આવતા હશે ને તમારે કોલેજે?
હ હા હા.
આવે પ્લેસમેન્ટ?
હમ હમ.
તે તો ઓલા છઠ્ઠા સેમમાં આવતા છે ને સેલા ટી વાયમાં.
હા એ તો જ ટીવાયમાં આવે છે એટલે.
ઇન્ટરશિપ
ઇન્ટરશીપ તો સાાલું નથી થયુ આવે ચાલુ નથી થયું.
હમ એવું છે એમને એ બ બે પાંચ મમાં ઇન્ટર્નશીપ હોય ને છઠા પ્લેસમેન્ટ હોય ને.
હા એટલે અમારે તો આ ત્રીજા સેમ માં છે એટલે અમારે તો નો કેવાય ને એમ.
હા હજ આપડે તો ત્રીજા સીમમાં છેએ એટલે નો થઈ ગયા.
એ તમારે મું કે વાતાવરણ ની કેમ છે?
બસ વાતાવરણ આારું છે. અમાર તો હજી જુનિયરો એ બધી એડમિશન લઈ લીધું હમણા પ્રમ દિવસે છઠ્ઠો રાઉન્ડ છેલ્લો રાઉન્ડ હતો કેમસ્ટ્રીમાં.
હા.
તે લાસ્ટ પૂર્ણ કર્યો હવે પંદર તેમ પ્રોફેસરો એમ કેશે કે પંદર તારીખે એફ વાય વાળાને કોલેજ શરૂ થશે.
એવું છે.
પરફેક્ટ ડેટ તો નથી કઈ આપી કે વેબસાઇટ ઉપર મૂકી અમારે.
હા હા.
હરે તો નગર પર પૂર્વ અ ગ ગ યરમાં અમારે સાત જૂન ના પેલા વીકમાં એટલે પેલા જ દિવસે ચાલુ થઈ ગયું અમાર તો.
હમ એક તારીખ થી શરૂ થઈ ગયું હતું અત્યારે તો હજી તો દસ એટલે અગિયાર તારીખ થઈ ગઇ હજુ શરૂુ નથી હજુ એમ કયે સે કે પંદરેક તારીખની આજુબાજુ શરૂ કરશું આપડે.
જ કક નેટના ઓલામાં વાર લાયગી એવું લાગે કે.
હા આ વખતે નિટનું પેપર ફ્રોડ ગયુ તુ ને.
હા.
તેના કારણે બાકીના વિદ્યાર્થીઓને થોડોક ટાઈમ આપી દીધો કેમ કે જે વિદ્યાર્થીને નીટનું ફ્રોડ થયું તેના કારણે બીજામાં જવું હોય.
હા હા.
તેવી રીતના મોડું થઈ ગયું બાકી તો એડમિશન તો ક્યારના સ્ટાર્ટ થઈ ગયાતા. ફોર્મ પણ ક્યારના બધી એ ભરી દીધા. પણ આ નીટ નું ફ્રોડ થયું ને તેના કારણે પેપર લીક થઈ ગયા એટલે પાછા હજી. પાછું હજી વેબસાાઈટ તો ચાલુ જ છે જોકે કેમ કે અમુક લોકોને નીટ ઓસા મેરિટમાં વાટ જોઈને બેઠા હોય ઓસા માર્ક આવેને તેને બી એસ સીમાં ગમે એમા જાવું હોય તેમાં હજી તો બી એસ સી નું ને એગ્રીિકલ્ચર નું જ શરૂ થયું ફાર્મસી વાળાનું હજી તો બાકી જ સે
એટલે બધા બાકી જ લાગે આપડે બી એસ સી વાળાને બે જ સાલુ થયા લાગે એમ ને.
એને તમારે દીવમાં કેમ સે? ડીપલો વાળા ને શરુ થઈ ગયું?
ડિપ્લો વાળાને હા ને એનું તો સાલું થઇ ગયું છે.
એનેય ચાલુ થઈ ગયુ એમ ને.
હા એ બે ત્રણ દિવસે અમે ભેગા થયા હતા કેમ કે અમારે કાર્યક્રમ હતો નથી અમે ગયા હતા બાકી ત રા મોડા ને એવું બધુંતું એ બધા પ બે ત હા બે ત્રડી પેલા ભેગા થયા તા બધા
એવું અમારે પણ ટાઈમ અલગ હોય એફઈ વાળા ને અમારે સવારે નવ થી બાર હોય. અમારે એ લોકોને. અગિયાર વાગે ઇંગ્લિશ ન લેક્ચર થય અગયારથી બે અમારે હોય અને બે થી પછી પાછું ચાર વાગે. સાડા ચાર પાંચ વાગ્યા સુધી ટિવાય વાળા ને હોય. અમારે અલગ અલગ હોય.
એમ વિશે.
હમ અનેને આમ જોવ તો સવારે. નવ વાગ્યા થી એક છે કોલેજ શરૂુ થાય નવ વાગ્યા થી છે. પાંચ છ વાગ્યા સુધી કોલેજ શરૂ હોય. સો વાગ્યા સુધી ઓલે જ હોય અમારા બધા પ્રોફેસરો
તમારું કે બધા મોટી ગલેને સમયધા અલગ અલગ રહ્યો હોય ને.
હા કોલેજ મોટી રહી ને પબ્લિક પજાજ છે અમારે કઈ નહી ને તો એસ વાય માં અંદાજે તો અ અડી. ત્રણ સાડા ત્રણ હજારની આજુબાજુ પબ્લિક છે બધા સબ્જેક્ટ ને
હા હોય જ ને તમારી મોટી પાસે રહી ને બાઉદીન એટલે
હા હા અમારે એસ વાય માં અત્યારે એફઆઈમાં પણ અત્યારે આવશે એફઆઈમાં અમે જયારે એફઆઈમાં હતા ત્યારે અંદાજ કઈ નઈને. સાડા ત્રણ હજાર ની ઉપર પબ્લિક હતી તે પાછ પાછા રાઉન્ડ પે હોય ને જય વેટનરી ના બીજા ના રાઉન્ડ પે ને મેડિકલ લાઈન તેમાં અમુક લોકોને મળી ગયું હોય તો ત્યાંમાંથી કેન્સલ કરાવી ને તેમાંયા ગયા અને પછી અમુક લોકો બેટી આવી હોય તો ત્યાંંથી બીજે ટ્રાન્સફર લઈ લીધું. એમ કરીને અત અમા સાડા ત્રણ હજારબ
એ મૂકી દે એમને તો તમારે કઈક બીજા મળી જાય એટલે બીજે છે.
હા બીજા માં મળી જાય પ્લસ પાછું અમુક ને ગેટી આવી હોય એ ત્યાં મૂકી દાય.
એટલે એવું છે.
કેમ કે અહીયાયા બઉ દિનમાં અમારે એવું એટલું સ્ટ્રિક છે ને કે ઇન્ટરનલ લેવા હોય ને ઇન્ટરનલ તો છોડો ને પ્રેક્ટિકલ એક્ઝામ હોય ને પ્રેકલ એામ તો આપડા બાજુ વાળાના ઓલા. કરવાલામ તો કરવા જરા પણ આમ સાઈટમાં જોયું તોપીગસ કરી દે.
સિરિયસ લ એમ ને તમારે.
હમ એટલે અમારે તો અહિયાં જરાય. લાય બેન તેના કારણે ઘણા લોકો ડરી ગયા હોય અમુક લોકોને જેને બી એસસી જ કરવું છે ને જયારે એને બઉુ દિન માંથી મેરટ બનાવું છે ને. તે લોકો જ અત્યારે છે હાલમાં બાકી તો અત્યારે અહીંથી ઘણા લોકો. ટ્રાન્સફર લઈને બીજે વય ગયા ને અમુક લોકો પાસેા ટ્રાન્સફર લઈને બીજે ત્યાં આવ્યા મા. ફ્રેન્ડ હતો તો તે પલા વૈરા ઓળતો હતો.
હ હા.
તેને અહીંયા બઉુ દિનમાં આવું હત અત્યારે તે એફઆઈમાં અહી ન મળ્યું એને. પછી તેને વેરાવળ લઈ લીધું વેરાવળ થી અત્યારે ટ્રાન્સફર લઈને એસ વાયમાં મારી સાથે છે.
ભઉજન એજ્યુકેશન ને સારું છે તેનું.
હમમ અને અમારે પ્લેસમેન્ટ પણ જાજા આવે અમારે રિલાયન્સ વાળા ના આવે, નિરમા વાળા ના આવે. ડેની વાલા ને આવે. જાજા પલેસમેન્ટ આવે ગયા વર્ષે અમારે અ રિલાયન્સ કંપની વાળા આવ્યા ને ત્યારે ગિયા વર્ષે ટીવાય માંથી બાવન વી વિદ્યાર્થીને લઈ ગયા તા પછી તેનું પેકેજ હતું ત ત્રીસ હજાર મહિનાનું. ખાવું, પીવું, રહેવું, જમવું તે બધું કંપની વાળા માં છે.
એ એમ છે.
એટલે તેના કારણે વધારે ને રિલાયન્સ વાળા વધારે મોકો મારા બઉ દિન વાળા ને આપે છે.
હમમ.
પેલું પ્લે તે પેલી જગ્યાઓ અમારે બઉ દિ માંથી પૂરી કરે પછી ઘટતી હોય તે બીજી કોલેજો માંથી એક્સપોન્સ કરી બાકી વધારે તો હા બાકી વધારે જામનગર રિલાયન્સ વાળા અમને જ આપે મોકો.
એવું એટલે ઈ પેલા હું કે બઉ દિન વાળાને મોકો આપે પછી બીજાને આપે એમ ને.
હા તે લોકો તો એમ અમને અમને તો પેલા અમારા પ્રિન્સિપલ કેતા અમને તેવું ક્યાં તો પોતાની કોલેજ નું કરે અને ગીયા વર્ષે જયારે ટીવાય વાળાને પ્લેસમેન્ટ આવ્યું ને ત્યારે બધી ને બેઠાડીને બોલ્યા તા રિલાયન્સ વાળા રિલાયન્સ વાળા તો જે મેન સર હતા ને મેનેજર ત્યા આવીને તેને કીધું તું કે અમે તે સૌથી પેલા મોકો છે ને ઈ કે બાઉ દિન સાયનસ કોલેજ વાળા ને આપીએ કારણ કે ત્યાં પ્રેક્ટિકલ ને બધું રેગ્યુલર હોય ને લીગલી હોય ત્યારે અહિયાં
હા હા.
એટલે અમે પેલો મોકોએ ઈ કે બાઉ દિન વાળા ને આપીએ એટલે અમને ખબર બાકી પેલા અમારા સ સાહેબુ કેતા પણ અમને તો કઈ આપડે તો આપણને તો એવું હોય કે પોતાની કોલેજ નું કોઈ પ્રમાણ વધારે
એવું છે પણ પ્રેક્ટિકલ ને એવું બધું લેવાય ને એટલે એને એમ હોય કે બધા છોકરા ઓ બધું પરફેક્ટ હોય એટલે
હમમ હમમ ને અમારે કેટીબીટી વાળા ને કે રિલાયન્સ વાળા કે અમે નથી લેતા એકે એક જન જેને પરફેક્ટ સોસ ક્લિયર કરેલા હોય અને સો જીબી ની ઉપર હોય ને
હા.
સય સોસ એમાં તે લોકોને જ લઈ જાય.
એવુ છે એમ
હમમ.
એટલે બધું ત્રણે ત્રણ કમ્પ્લીટ હોવા જોઈએ તો મળે મોકો એમને.
કમ્પ્લીટ હો હોવા જોઈએ ને ત્રણ એ સીમમાં સો જીબી ની ઉપર સીજપીએ હોવા જોઈએ એટલે તે લોકો ત્યાં અમે લઈ લઈએ.
એવું છે.
હમમ ત્યાર એના પછી પછી નીરમા વાળી નિરમા કંપની નિરમા વાળા આવ્યા તા નીરમા વાળા એ અંદાજી વીસ પચીસ સ્ટુડન્ટ એની લીધા પણ તેને તો પચીસ હજાર પેકેજ હતું
હા.
ને રેવું નિરમા વાળા ઉપર ને જમવા જમવાનું એ આપડી ઉપર
એવું છે.
હ મે અા અદાણી કંપની વાળા એ અદાણી વાળા એ તો કેવી રીતના લીધા હજી એમને ખબર નથી પડી.
હ હ.
પણ તે પણ વીસ ત્રીસ સ્ટુડન્ટ લઈ ગયા હતા.
સારામાં સારું અત્યારે રિલાયન્સ માંથી એમ ને?
હા સારામાં સારું અત્યારે રિલાયન્સમાં છે ને અત્યારે જા્યા જં લોકો અમારી કોલેજમાંથી રિલાયન્સમાંભો કરે છે.
એટલું વધારે. એ એપ્લાય વધારે રિલાયન્સમાં કરે જે લોકોને અહીંયા થી પ્લેસમેન્ટમાં મળી ગયું એ તો ઠીક છે. ત્યારબાદ અહિયાં થી બીએસસી પૂરું કરી બઉુ દિન માંથી અને
હા.
ઈમેલ બનાવે ને આપણે રિઝ્યુમ બનાને તે અત્યારથી અયાથી પાછ રિલાયન્સમાં આપે ત. ત્યાં પણ ઘણા ઈન્ટરવ્યુ લઈ ને ત્યાં ઘણા સિલેક્ટ થાય પાછ. તમારે પણ દીવ નું માન તો ઘણું છે. ત્યાં મારા કાકા નો છોકરો કોલેજ કરતો હતો ને, ડિપ્લોમા તે મને તો અમારે ઘણા પ્લેસમેન્ટ આવ હતા.
હા આ વા હતા ને અમે પર એઆમાં હતા ને એ. અત્યારે આવ્યા ત ટીવી વાળા ને ઘણા બધા ના ગયા હતા.
હા તં મારા બાપા ન છોકરો કરતો ને તે મને ક મને ઘણા પ્લેસમેન્ટ આવતા અમારે.
હા હા, અ શું કે સ્રી વધારે હોય.
હા ત્યાં તો કેમકે ત્યાં પ્રોફેસરો ઓછા છે મારા બાપા ના છોકરો ગ હતો ને મને કેતો કે અયા દીવ ના પ્રોફેસરો આપ આપણે ગુજરાત ના દીવના અવસા છે બે ્યાંક ક્યાંક એક સ્ટાફમાં જોવા મળે, બાકી તો તે રાજસ્થાનના ત્યાંના પ્રોફેસર
હા યુ પી ન કો બેર ના બધા.
હા યુપી બિહાર નામે ત્યાં ના જ છે આપડે ગ્રુપ છે.
એટલે એ બધા બહાર ના હોય એટલે એ ઓલું પણ ઓલો આપડે રિલાયન્સ રિલાયન્સ કે જે કોઈ આવ હોય એ વધારે ઓલું કરવાના છે.
હમ, કેમકે તેના પાસે બહાર ના હોય તેનો કોન્ટેક્ટમાં વધારે હોય.
હં હા.
અમારે તો ભાઈ અહિયાં પ્રોફેસરો બધા આપડા ગુજરાત ના છે ને બધા બધા સાંસ પ્રભાવઓ ના છે. આમ થોડુંક
સારું લે્યો તો કે કામ બમ પછી કરી નહી રતે પછું.
હાાલ લો વાંધો બાય.